કેમ છો મજા?
હા મજામાં, બોલો બોલો.
તબિયત સારી છે ને તમારી?
હા હા બધું જ સરસ.
હમ્મ. આ તો હવે વિચાર આવ્યો કે દિવાળી નજીક આવે છે તો એટલા માટે ફોન કર્યો મેં તમને.
હા એ તો વાત સાચી ને કેમ કે ભારત તો આમ તહેવારોનો દેશ છે અને દરેક તહેવારનું પોતાનું આમ ધાર્મિક સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ હોય છે.
હા દિવાળી એટલે પ્રકાશનો તહેવાર. આનંદનો તહેવાર, પરિવારના મિલનનો તહેવાર. અને સમયના અસત્ય પર વિજયનું પ્રતિક. દીવડાઓનો પ્રકાશ માત્ર આપ આપણા ઘરને જ નહીં પરંતુ આપણા મનને પણ પ્રકાશિત કરે છે ને ભારતને તહેવારો તહેવારોનો દેશ કહેવામાં આવે છે જેમ તમે કીધું એમ. અહીં વિવિધ ધર્મો અને સંસ્કૃતિના લોકો પોતાનાં તહેવારો અ આનંદ અને ઉત્સાહથી ઉજવે છે, આ બધા. તહેવારો, દિવાળી, આ બધા તહેવારોમાં છે ને, દિવાળી એ સૌથી લોકપ્રિય અને ભવ્ય તહેવારો માંનો એક છે. દિવાળીને પ્રકાશ નું પર્વ પણ કહેવામાં આવે છે. એટલે, આ તહેવાર દર વર્ષે કારતક મહિનાની અમાસ. ના દિવસે ઉજવવામાં આવે છે, નાના બાળકોથી લઈને વડીલો સુધી. દરેક વ્યક્તિ આ તહેવારને છે ને, આતુરતાથી રાહ જોએ છે.
હા, એ તો સાચી વાત છે. અને આપડે જોઈએ ને, કે દરેક તહેવારની પાછી. ધાર્મિક કથા જોડાયેલી હોય છે એની સાથે. એવી જ રીતે આપણે દિવાળીનું જોઈએ. તો દિવાળીમાં પણ એક ધાર્મિક કથા એની સાથે જોડેલી, કે ભગવાન શ્રીરામ. ચૌદ વર્ષ નો વનવાસ પૂર્ણ કરીને અયોધ્યા પાછા આવ્યા હતા. ત્યારે જે અયોધ્યા ના લોકો છે, તેમને દીવડા પ્રગટાવીને સ્વાગત કર્યું હતું. અને ભગવાને શ્રી ભગવાન શ્રી કૃષ્ણ એ નર. ચકાસુ નો વધ કર્યો, અને જૈન ધર્મમાં ભગવાન મહાવીર. મહાવીરને નિર્વાણ પામ્યા પ્રાપ્ત થયું હતું. પછી, શીખ ધર્મમાં જઈએ તો, ગુરુ હરગોવિંદ. હરગોવિંદજી ની મુક્તિ સાથે પણ આ દિવસ આમ જોડાયેલો છે. એટલે, દિવાળી માત્ર એક ધર્મ નું નહીં, પરંતુ. વિવિધ પરંપરાઓ સાથે જોડાયેલ છે ને, એની પાછળ ઘણી. ધાર્મિક માન્યતાઓ પણ જોડાયેલી છે.
હા, આ તો તમે ઘણી સાચી વાત કીધી. તમે તમે કીધું એમ કે, ભગવાન શ્રીરામ. ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરીને અને રાવણ પર વિજય મેળવીને, જયારે અયોધ્યા આવ્યા હતા ને. તો ત્યારે, અ ત્યાંના ત્યાંની પ્રજાએ અને અયોધ્યાવાસીઓએ. તેમને તેમનું દી દીવડાસન કરીને સ્વાગત કર્યું કર્યું હતું. એટલે.
હા.
બધા જ તહેવારોની પાછળ આવી રીતે ધાર્મિક ને ઐતિહાસિક કથાઓ જોડાયેલી છે. તો.
હા.
ને, અ આપડે જોવા જઈએ ને, તો પેલા તો જે દિવાળી આવે ને. દિવાળીની તૈયારીઓમાં આપડે. ઘણાપ અ ઘણા દિવસો પેલાથી જ લાગી જતા હોય છે. જેમ કે ઘરની સાફ સફાઈ કરવામાં આવે છે, ઘરને રંગ. વામાં આવે, શણગારવામાં આવે અને આપડા અને આખા આખા ઘરમાં બધા સભ્યોના નવા નવા કપડા ખરીદવામાં આવે છે. પછી મીઠાઈ અને વિવિધ વાનગીઓ બનાવ બનાવીએ છીએ આપડે. અને રંગોળી પણ બનાવીએ છે, એટલે અ આપડે કોઈ પન તેહવાર અ ઉજવ્યા પહેલા છે ને, આપડે એની ઘણી બધી તૈયારીઓ કરીએ છે. અને જયારે આ તૈયારી કરવામાં આપડે કરીએ ને, તો આપડે અ આપણું મન એકદમ ઉત્સાહિત થઈ જાય છે.
હા, એ તો સાચી વાત છે કે આપડે દિવાળી વખતે પણ. રંગોળી બનાવતા હોઈએ છે, દીવડા, દીવડાને લાઈટોથી પોતાનું ઘર સજાવ તો હોઈએ છે, પછી ઘર હોય કે દુકાન હોય આપડી તો એની સજાવટ સાથે કરતા હોઈએ છીએ. અને નવી વસ્તુઓ અને નવા કપડાં પણ ખરીદતા હોઈએ છે, પછી ફટાકડા ખરીદતા હોઈએ છે. ટલે ઘણી બધી વસ્તુઓ છે કે, આપડે દિવાળી પહેલા. ની તૈયારીઓ કરતા હોઈએ છે.
હ અને પછી જયારે એ દિવાળીના પાંચ દિવસ આવે અ ત્યારે તો આખું આખું ભારત એવું ઉત્સાહ થી એ અ એદી પાંચ દિવસ ઉજવે છે ને તો અને કેવામાં આવે છે કે દિવાળીમાં માત્ર એક એક દિવસ નો તહેવાર નથી પરંતુ પાંચ દિવસ અ ઉજવાતો પર્વ છે એમાં તો પેલામ પેલું સૌ પ્રથમ દિવસ છે એ ધનતેરસ આ દિવસે છે ને લોકો સોનું ચાંદી વાસણો અને અન્ય શુભ વસ્તુઓ ખરીદે છે. અને એ દિવસે છે ને માતા લક્ષ્મીજીને પૂજવામાં આવે છે. અને અ બીજા દીવસ બીજો દિવસ એટલે કે કાળી ચૌદશ આ દિવસે છે ને સ્વચ્છતા અને સકારાત્મકતા ને મહત્વ અ મહત્ત્વ સમજાવે છે પછી ત્રીજો દિવસ છે એ દિવાળી નો દિવસ મુખ્ય દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશ ની પૂજા કરવામાં આવે છે ઘરમાં દીવા પ્રગટાવામાં આવે છે અને સૌ એકબીજાને શુભેચ્છા પાઠવે છે અને દિવાળી પછીનો નો દિવસ એટલે નૂતન વર્ષ જેમાં આપડે કઈએ છે બેસતું વર્ષ બેસતા વર્ષનો દિવસ તો એ દિવસે છે ને ગુજરાતમાં દિવાળી પછીનું નવું વર્ષ ખૂબ જ આનંદથી ઉજવવામાં આવે છે લોકો એકબીજન એકબીજાના ઘરે જઈને સાલ મુબારક કે છે જય શ્રી કૃષ્ણ કે છે અને એ દિવસે તો આખા આખા ભારતના બધા કંઈક અલગ જ આનંદ આનંદ આનંદમય થઈ જાય છે.
હા સાચી વાત છે. અને તમે નવા વરષ કીધું તો નવા વર્ષ પછી નો તહેવાર તો કે ભાઈબીજ તો એજ છે ને ભાઈ બહેન ના એક પ્રેમનું પ્રતિક છે અને એક પવિત્ર તહેવાર છે. બહેન ભાઈને તિલક કરે છે અને ભાઈ તેની રક્ષો કરવાનો સંક કલ્પ લે છે આ દિવસે ભાઈ બહેન ના ઘરે જાય છે. અને એને થોડા સમય પછી આવતો તહેવાર કહીએ તો આપડે લાભ પાચમ તો લાભ પાચમ ના દિવસે આપડે જે વ્યવસાય કરતા હોય કોઈ ધંધો કરતા હોય દુકાન હોય એને તો ખોલવાનું એક સારું મુહૂર્ત હોય છે એ દિવસે આપણેે કોઈ નવું ઘર બનાવતા હોઈએ તો એ દિવસે ભૂમિપૂજન એવું બધું શુભ માનવામાં આવતું હોય છે અને એ દિવસ આખો દિવસ લાભ જ હોય છે મુહર્ત
હા સાચી વાત છે. જયારે આપણા મનમાં વિચાર આવે ને કે હવે દિવાળી નજીક આવવાની છે. તો ત્યારે મનમાં આજ બધું ચાલે કે આપણે પરિવાર સાથે લક્ષ્મી પૂજન કરીશું સગા સંબંધીઓની મુલાકાત લઈશું મીઠાઈઓની આ મીઠાઈઓ આપણેે સગા સંબંધીઓને આપીશું. પછી બાળકો સાથે બાળકો સાથે રમતો અને આનંદ અને ઘરને તો આખા અ આખા ઘરને છે ને દીવડાઓથી શણગારવું અને અ ગરીબ બને જરૂરિયાતમંદો જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી આ આ બધું જ આપણા મનમાં બી અ મનમાં ચાલ્યું આવે છે અને દિવાળી નુ એક સામાજિક મહત્ત્વ પણ છે જેમકે દિવાળી દિવાળી લોકો વચ્ચે પ્રેમ એકતા અને ભાઈચારો વધારે છે. ઘણા સમય પછી પરિવારના બધા સભ્યો ભેગા થાય છે અને મતભેદો ભૂલીને સૌ એકબીજાને શુભેચ્છા આપે છે. જે પણ કોઈ મતભેદ પહેલા થયા હોય દિવાળી પહેલા તો આ નવા વર્ષે બધા જ સભ્યો એ મતભેદો ભૂલી ને એકબીજાને શુભેચ્છા પાઠવે છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી અને તમે જુઓ તો દિવાળીનું સામાજિક મહત્વ પણ ઘણું બધું હોય છે. કારણ કે દિવાળી આપણેે આમ પરિવારના બધા સભ્યોને એકત્ર થાય છે સંબંધોમાં પ્રેમ અને એકતા વધે છે. લોકો ગરીબોને આમ દાન પણ કરતા હોય છે ને સમજમાં સમાજમાં ખુશી અને ભાઈચારો પણ વધતો જોવા મળતો હોય છે.
હા, એ તો તમે ઘણી સાચી વાત કીધી અને દિવાળી ના દિવસોમાં બજારો બજારોમાં તો ખૂબ ખરીદી થાય છે. જયારે દિવાળી આવે ને ત્યારે લોકો નવા નવા કપડાં ખરીદે ઘરીણા ખરીદે ઇલેક્ટ્રોનિક વસ્તુ ઓ અને મીઠાઈઓ તો ભરી ભરીને ખરીદે છે લોકો અને દિવાળીના દિવાળીના ઉત્સવમાં છે ને લોકો પોતાના ઘરને બધી નવી નવી વસ્તુઓથી શણગારે તો એ સજાવટની વસ્તુઓ પણ ખરીદે છે. આના કારણે છે ને વેપારીઓ અને અને નાના નાના ધંધાર્થીઓને છે ને એ લોકોને પણ સારી આવક થાય છે.
હા, એ તો સાચી વાત કીધી તમે કે આર્થિક મહત્વ જોઈએ ને તો આર્થિક મહત્વ પણ સારું થાય છે દેશ સૌથી વ્યસ્ત સમય હોય છે દિવાળી નો સમય ખરીદી થાય છે ને ભીડ પણ એટલી બધી જોવા મળતી હોય છે. પછી કારીગરો મીઠાઈ વાળા કુંભાર કપડાના વેપારીઓ. વગેરેને આમ રોજગાર મળી રહેતો હોય છે અને દેશના અર્થતંત્રને પણ આમ ઘણી પ્રગતિ મળતી હોય છે એ સમયે.
હા, એ તો તમે ઘણી સાચી વાત કીધી પણ આજના સમયમાં છે ને ફટાકડઓ અ અત્યારના લોકો છે ને ફટાકડાઓ વધુ અ વધુ ઉપયોગ કરીને છે અને હવા અને ધ્વનિનું પ્રદૂષણ કરે છે. તેથી આપણે પર્યાવરણને ધ્યાનમાં રાખીને પણ દિવાળી અને બીજા બધા તહેવારો ઉજવવા જોઈએ.
ઓછા અથવા ફટાકડા વગરની દિવાળી ઉજવવી જોઈએ. પછી માટીના દીવડાનો ઉપયોગ કરવો જોઈએ. વીજળીનો બગાડ આપડે ટાળવો જોઈએ. કારણ કે હા, દિવાળી વખતે છે ને બધા આખી આખી રાત બધી સિરીઝો, લાઈટો અને એ બધું લાઈટિંગ છે ને આખી આખી રાત ચાલુ રાખીએ તો એમાં વીજળીનો બગાડ થાય છે. અને પછી હા, અને હા, હા. એટલે આપડે આવી રીતે પર્યાવરણને પણ ધ્યાનમાં રાખીને આપણે બધા તહેવારો ઉજવવા જોઈએ. ખાસ કરીને દિવાળી કેમ કે એમાં તો વધારે ફટાકડા ફોડવામાં આવે છે.
હા એ તો સાચી વાત દિવાળીનો સાચો દીવો તે નથી જે માત્ર ઘર પ્રકાશિત કરે, પરંતુ તે છે જે આપણા વિચારો પર અને સમગ્ર સમાજને આમ ઉજ્જવળ બનાવતું હોય છે.
હા.
વાંધો નઈ સારું, સારું ચાલો.
સારું તો આવી વાતો તો ચાલતી રહેશે. અને દિવાળી હોય તો ઘણી લાંબી વાતો ચાલે.
હા એ તો વાત સાચી છે તમારી. વાંધો નહી સારું.
સારું હા હા
હા